હલો કેમ છો ઘણા દિવસ પછી વાત થઈ રહી છે હું મજામાં છું તમે કેમ છો હું પણ મજામાં છ આજે વિચાર આયો કે કોરોના વેરયસ વિશે વાત કરી કોરોના પછી આપણું જીવન ઘણું બદલાઈ ગયું છે કોરોના એક એવી મહામારી હતી જેને સમગ્ર
તમને યાદ છે જ્યારે કોરોના પ્રથમ વખત આવ્યું હતું
હા
શરૂઆત માં બધા લોકો ડરી ગયા હતા
કોઈને ખબર ન હતી કે આ વાયરસ કેટલો ખતરનાક છે ને કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ મુખ્યત્વે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાશે જ્યારે કોઈ વ્યક્તિ ઉધરસ ખાતી છીક તી અથવા નજીકમાં વાત કરતી ત્યારે તેના નાના નાના ટે ટા વાયરસ ફેલાઈ શક સાચુ એટલા માટે ડોક્ટરો વારંવાર કહેતા હતા કે માસ્ક પહેરો હાથ થોવો અને એકબીજાથી યોગ્ય અંતર રાકો કોરોનાના મુખ્ય લક્ષણો શું હતા તાવ આવ વો ઉધરસ ગાળામાં દુખાવો શ્વાસ લેવાવામાં તકલીફ થાક લાગવો શરીરમાં દુખાવો અને કેટલાક લોકોને સુગંધ તથા સ્વાધની ક્ષ્ષમતા દરેક વ્યક્તિમાં લક્ષણો એકસરખા નો હત
હા કેટલાક લોકોને હળવા લક્ષણો હતા. જે કેટલાક લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં રહ્યા. જ્યારે કેસ વધતે ત્યારે લોકડાઉન જાહેર કર સાચું.
મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા ક્લાસ ચાલતા હતા. શરૂઆતમાં બધાને મુશ્કેલી પડી, પરંતુ ધીમે-ધીમે લોકો ટેવાઈ ગયા. ઘણા લોકોની નોકરી પણ ગઈ હતી. હા. ખાસ કરીને ના વેપારી મજૂરો અને રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે સમય ખૂબ જ મુશ્કેલ હતું.
છતાં પણ ઘણા લોકો એકબીજાની મદદ માટે આગળ આવ્યા હતા. હા. ઘણા લોકો જરૂરિયામંદોને, ભોજન, દવાઓ અને ને જરૂરી વસ્તુ પહોચાડતા હતા. ઘણા સ્વયંસેવકો
કો અને સંસ્થાઓએ ઉત્તમ સેવા આપી. ડોક્ટર, નર્સ અને પોલીસ કર્મચારીઓએ પણ ખૂબ મહેનત કરી.
હા. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને દિવસ રાત લોકોની સેવા કરતા હતા. તેમના યોગદાન ને ક્યારેય ભૂલી શકાય નહી. કોરાના સમયે લડવામાં રસીનું પણ મહત્વનું યોગદાન
હા.
જ્યારે રસી ઉપલબ્ધ થઈ ત્યારે લોકોમાં વિશ્વાસ વધ્યો. રસી લીધા પછી ગંભીર બીમારી જોખમ ઓછું થયું.
કેટલાક લોકો શરૂઆત માં રસી લેવા ડરતા હતા. સાચું. પરંતુ ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે રસી સુરક્ષિત છે, અને સમાજને બચાવવા માટે જરૂરી છે. કોરોના દરમિયાન માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી.
ઘણા લોકો એકલતા અનુભવતા હતા. કેટલાક લોકો ચિંતિત અને તણાવમાં રહેતા હતા. તેથી પરિવાર સાથે વાત કરવી અને હકારાત્મક રહેવું ખૂબ જરૂરી હતું. આપણે તે સમયમાંથી શું શીખ્યા? આપણે શીખ્યા કે આરોગ્ય સૌથી મોટી સંપત્તિ છે. સ્વચ્છતા રાખવી, સંતુલિત આહાર લેવો નિયમિત કસરત કરવી, અને રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ જરૂરી છે.
સંતુલિત આહારમાં શું હોવું જોઈએ?
લીલા શાકભાજી, ફળો, દૂધ દાળ, અનાજ ને પૂરતું પાણી પીવું જોઈએ. જંક ફૂડ ઓછું ખાવું જોઈએ.
નિયમિત કસરત પણ જરૂરી છે ને?
હા. રોજ ચાલવું યોગ કરવો, અને હળવી કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
કોરોના દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ પણ ઘણો વધ્યો.
હા. લાઈન મીટિંગ, ઓનલાઈન અભ્યાસ, ઓનલાઈન ખરીદી અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ વધ્યો.
બિલકુલ. જરૂર હોય તો માસ્ક પહેરવું. હાથ સાફ રાખવા અને પેટથી દૂર રહેવું જોઈએ.
કોરોના આપણને એકતા અને માનવતાનો પણ પાઠ શીખવી ગયો.
હા. મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરવી એ સૌથી મોટું કામ છે.
આજે પણ આપણા ડૉક્ટરો નર્સો સફાઈ કર્મચારીઓ પોલીસ અને ઘણા લોકો યોદ્ધાઓનો આભાર માનવો જોઈએ.
હું સંપૂર્ણ સહમત છું. તેમના કારણે લાખો લોકોનું જીવન બચી શક્યું.
અંતમાં તમે લોકોને શું સંદેશ આપશો
મારો સંદેશ એ છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવો સ્વચ્છતા જાળવો પૌષ્ટિક આહર લો નિયમિત કસરત કરો જરૂર પડે ત્યારે ડોક ડોક્ટર ની સલાહ લો. અને કોઈ પણ અફવા ઉપર વિશ્વાસ ન કરો.
ખૂબ સુંદર વાત. આજે તમારી સાથે કોરોના વિશે ઘણી ઉપયોગી માહિતી મળી. મને પણ તમારી સાથે વાત કરીને આનંદ થયો.
સારું હવે ફરી કોઈ નવા વિષય પર વાત કરીશું.
જરૂર ધ્યાન રાખજો. તમારા કાયૅ કેવું ચાલે છે.
અમારે ઘરે સારું ચાલે છે બધાની તબિયત પણ સારી છે તમારે ત્યાં.
અમારે ત્યાં પણ બધા સારા છે હમણાં અમે કાશ્મીર ફરવા જવાના છે.
આજનું વાતાવરણ ઘણું બદલાઈ રહ્યું છે.
હા સવારે વરસાદ પડે છે બપોરે તાપ ને. ક્યારે પણ વરસાદ ઠંડી જેવું થઈ જાય છે.
હા અને એટલો જ બફારો પણ થાય છે.
ગરમીનું તાપમાન ખુબ વધી રહ્યું છે અને પોલ્યુશન પણ ઘણું વધી રહ્યું છે.
આપણે વૃક્ષો વાવવા જોઈએ પાણીની બચત કરવી જોઈએ.
હું તમારી સાથે સહમત છું. આપણે કશી ફરવા જઈએ.
બે ત્રણ દિવસમાં મારે ફ્રેન્ડના લગ્ન છે ત્યાં જઈશું આપણે
હા કઈ તારીખે છે લગ્ન અને કોના લગ્ન છે.
અમ્મ આપડી એક ફ્રેન્ડ હતી ને તેના લગ્ન છે આ પચ્ચીસ તારીખે.
ઓકે એની પત્રિકા મને પણ મની હતી. આપણે બધા જઈશું.
હા એના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ.
આઈ થિન્ક એના અરેન્જ મેરેજ. હમ્મ એવું કેતા તો હતા. અને સુરત શોપિંગ કરવા જવાના છે તમે આવવા માંગો છો.
હા જઈશું આપડે. સુરતમાં કપડાં સસ્તા મળે છે એટલે.
અહીંનો ડુંગર પણ જઈ શકીએ આપણે તિથલ પણ જઈ શકીએ. રાબડા પણ સારી જગ્યા છે.
હા આપડે ત્યાં જઈશું.
હમણાં તો ચોમાસું ચાલે છે એટલે આપણે વિલસન હિલ ફરવા જઈશું.
હા વિલ્સન હિલ પર જોવું લાયક સ્થળ છે ત્યાં જવું જોઈએ આપણે
હા બીજું જમવામાં શું બનાવ્યું.
જમવામાં તો અમે દાળ ભાત બનાવ્યું છે તમે શું બનાવ્યું છે.
અમે તો. ખીચડી કડી બનાવી ભિડા બટાકાનું શાક. તમે પણ આવી જાઓ ખાવા.
હા ચોક્કસ થી આવશુ કોઈ દિવસ હા થોડીક થઈ છે. થોડુંક બહારનું ખવાઈ ગયું હતું એટલે.
બને ત્યાં સુધી ઘરનું જ ખાવું કારણ કે હમણાં તાપમાન ચેન્જ થાય છે ને પોલ્યુશન પણ વધી છે. બને ત્યાં સુધી ઘર નું ખાવું જોઈએ જંક ફૂડ ઓછું ખાવું
હા તમારી વાત સાચી છે. એ મારું થોડુંક પ્રોબ્લેમ છે હમણાં હું સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ શીખી રહી છું.
તમે શું કરો છો સેલ્ફ ડેવલપમેન્ટ માટે.
હું સેલ્ફ ડેવલપમેન્ટ માટે રોજ મેડિટેશન કરું છું સવારે વેલ્યુ ઉઠવનું પ્રયાસ કરું છું રાતે વહેલું સુવાનું દરરોજનું દરરોજ કામ કરવાનું હોમવર્ક કરવાનું એ બધું ટ્રાય કરું છું. તમે શું કરો છો.
હું પણ કરી રહી છું મેડિટેશન યોગા. વધુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. અને કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરી રહી છું. કારણ કે આપણી પાસે કોમ્યુનિકેશન સ્કીલ નહીં હોય. તો આપણે કેવી રીતે આગળ વધશું બધી જ ફિલ્ડમાં કમ્યુનિકેશન જરૂરી છે. અને તમારી પાસે કમ્યુનિકેશન સ્કિલ્સ નહીં હોય તો તમે ક તમાર
તમારે કયો કોર્સ કર્યા કરતા હતા. હું ટેલી અને ત્રીપલ સી કરતી હતી. હમણાં મારું હવે એન્ડિંગ છે એક્ઝામ આવશે હવે અમારી થોડાક દિવસમાં
ઓકે તો તમને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ ફોર એક્શન સારી રીતે મહેનત કર જો. તમારી મહેનત તો ઘણી બધી છે એ ખબર છે મને હમ્મ. ચાલો મળીએે બાય ટેક કેર.
હા ગુડ બાય.